હલો કૃષ્ણભાઈ કેમ છો તમે તમારા ઘરે બધા કેવા છે.
હા ભાઈ જય શ્રી કૃષ્ણ બસ મજામાં છે તમે કેમ છો?
હા ભાઈ હું પણ મજામાં છું હમણાં તો આજે સંડે છે એટલે હું તો હમણાં જે તાસ તો હોય છે. સવારનો તે તો હમણા મંગાવ્યો છે જેમ કે આપણા ગુજરાતીઓ બધી વાનગીઓ કે પછી એ બધ નાસ્તાઓમાં ખૂબ ફેમસ છે જેમ કે તમે જાણો છો કે આપણા જે ગુજરાતીઓ છે તેમને નાસ્તા માટે સો પ્રથમ તો હવે રજાના દિવસને જલેબી ફાફડા કે પછી જે આપણા મને તો ચોમાસા સ ચોમાસાના સિઝન ચાલી રહી છે એટલે તો ભજીયા પુરી ભજીયા વડા એવું બનાવાનો ખુબ શોખ હોય છે. અને અમારા ઘરમાં પણ હવે તો આજે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે આજે તો તમારા ઘરે ભજ્યા બનયા છે. અને શરનો ટાઈમ એટલે કે જે ફાફડા જલેબી પણ હું બહાર થી લઈ આવું છું. એટલે કે આપણા દેશમાં ઘણી બધી પ્રકારની વાનગીઓ છે અને જે નાસ્તાઓમાં વાનગીઓ છે જેમ કે આ ફાફડા જલેબી પછી વડા પછી સમોસા કચોરી કે પછી આ આપણે જે થેપલા બનાવીએ. અને આપણા જે ઘઉની રોટલી તે કેટલી ખૂબ ફેમસ છે ને ઘણા બધા લોકોને ખૂબ ભાવે છે. એટલે આપણા જે ગુજરાતમાં જે બધા લોકો રહે છે તેમને તો મોસ્ટલી આવું બશું નાસ્તામાં સવારે જોય જ છે. અને સુરત શહેર કે પછી અમદાવાદ શહેર છે સુરતીમાં તમને ખબર હશ સુરતમાં તોમે ઘણી બધી પ્રકારના ડીશ હોય છે જેમ કે નોનવેજમાં કે પછી વેજીિટેરયમાં ઘણા બધા પ્રકારની લોકો ડિસ નવા નવા જે બધું હોય છે તેમાં નવું નવું વસ્તુ બનાવે છે જેમ કે તમને ખબર જ હશે હમણાં જે ચીપ્સ બધી હોય છે તેમાં પણ એ લોકો રોડેડ ચીપ્સ અને બધું ચીઝ રાખીને બધું ઇન્ક્રીડિયસ લખીને કે પછી બધ સલાવ લાખીને અને બધું ક્રીમ લખીને એ લોકો બનાઈ આપે છે અને વીસ ચાલીસ રૂપિયામાં એ લોકો વેચે છે. એટલે કે એ લોકો એ બધ નવીન ડે લાવે છે ગ્રાહકને શું ભાવે છે શું નિ ભાવવું જોઈએ. એવું બધું સુરત બધી વાસીઓ હોય છે તે લોકો બધું વિચારે છે અને નવા નવા પ્ર કને બધું ફ્રે બનાવે છે જેમ ફ્રેન્કી છે પછી એ બધું રોલ છે ફ્રેન બધું લોકો જાત જાત બનાવે છે અને એ લોક બધા લોકોને ભાવે પણ છે એમ. એટલે કે સુરત શહેરમાંથી આપણને આપણા દેશમાં આપણા શહેરમાં જ્યાં રહે છે. ત્યાં પણ આપણને એવી બધી પ્રકારની વાનગી જોવા મળે છે એટલે આ પડા જે ગુજરાતી વાનગી છે તે તો આ બહુ ખૂબ ફેમસ છે અને સુરતનો જે લોચો છે. તે ખૂબ ફેમસ છે અને જે ગારી હોય છે તે પણ ખૂબ ફેમસ છે કારણ કે જે આવા બધી મીઠાઈઓ છે બધી આવી નમકીન છે કે પછી જે ગુજરાત થાળીઓ હોય છે તે આપણા દેશમાં કે પછી વિવિધ પ્રકારનાં જે શહેરો છે એમાં ખૂબ ફેમસ છે કારણ કે આપણે તો ગુજરાતી છીએ અને ગુજરાતીની થાળીઓમાં તમને ખબર જેમ સેવ ટામેટા નું શાક રીંગણ બટાકાનું શાક. કે પછી દાળ ભાત છે એટ આપણા બધા ગુજરાતી ફેમસ હતી કારણ કે મોસ્ટલી દાળ ભાત તો બધાના ઘરે બને જ છે. અને બપોરનો ટાઈમ હતો આવી બધી પ્રકારની વાનગીઓ બને છે. એટલે આપડે એજ ધ્યાન રાખવું જોઈએ કે હવે તો જે બધી ગુજરાતી વાનગી છે. કે પછી ભારત દેશની અન્ય બધા પ્રકારની વાનગીઓ છે તેની આપણે મુલાકાત લેવી જોઈએ. અને તમને પણ તમે પણ ગુજરાતી જ છો. તો તમે પણ મને આના વિશે થોડું ઘણું જ્ઞાન આપો કે તમે ગુજ તમે પણ તે સવારના નાસ્તામાં શું ખાવ છો?
હા ભાઈ તમે જે ગુજરાતી નાસ્તામાં જે તમે કીધું તમારી વાત સાચી છે પણ સમોસા તે આપણી ગુજરાતી ડિશ માં નથી આવતું તમને ખબર છે કે ગુજરાતી ડીશ માં જે આપણે નાસ્તામાં જે ફણસાણ તરીકે જે કંઈ પણ નાસ્તો કરીએ. તેમાં ઢોકળ ઢોકળા છે ખાંડવી ખમણ પાતરા ફાફડા જલેબી પછી ગાંઠિયા પણ આપણે ગુજરાતી ડિશ જ કહેવાય છે ખબરને લોકો ગાંઠિયા ખાય છે. મીઠીના મેથી ના ગોટા દાબેલી આ બધી ઘણી ફેમસ ગુજરાતની જે નાસ્ ની ડીશો છે તમને ખબર છે કે આપણે આ ચીખલી બાજુ જઈએ તો ત્યાં મેથી ના ગોટા કરીને ભજીયા મળે છે તે ખુબ ફેમસ છે અને હું તમારી ફેમિલી સાથે રાતના અગિયાર બાર વાગે પણ ત્યાં જઈને મુલાકાત લીએ અને તાનું ખાય છે. કારણ કે તે મેથીના ગોટા ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે આ નાસ્તો તો ખુબ અને હડવો અને સારો હોય છે. તમને ખબર છે કે ગુજરાતી ખાવાનામાં આપે જે મુખ્ય વાનગી છે જેમ કે શાક રોટલી છે. તેમાં પણ ઘણી બધી આઈટમો હોય છે તેમાં તો મારું ફેવરેટ છે શેવ ટામેનું શાક સેવટામેટા ટામેટા નું શાક મને ખુબ પ્રિય છે.
અને તમને ખબર છે સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવામાં આવે છે તમે પણ ગુજરાતી જ છો. તો મેતો કેવુ બધા એજ ખાવું જોઈએ અને એ આપણા માટે સારો ખોરાક છે. પછી ઊંધીયું ઊંધીયું તો શિયાળા ની ખાસ એવી શાકભાજી છે જે ગુજરાતી લોકો ખાવામાં ખૂબ પસંદ કરે છે તે ઊંધિયું અ જે લગન સિઝન હોય છે તો તેમાં પણ ઊંધિયુ નો સમાવેશ કરવામાં આવે છે. અને તમને ખબર જ છે. કે ભરેલા ભીડા ડાળ ઢોકળી આ બધી ગુજરતી જ વાનગીઓ છે. અને જે ખીચડી છે ખીચડીને કઢી તે તો ખુબ સારો એવો ખોરાક કહેવાય છે. તો જયારે આપણે માંદા પડીએ છીએ ડોક્ટર પણ આપને સસ કરે છે કે ગુજરાતી વાનગી ખાવાની ખીચડી કરી. જે આપણાને પચનમાં ખૂબ હળવી હોય છે અને આપણા શરીર માટે પણ સારી હોય છે. અને તમને ખબર છે કે જે ગુજરાતી કડી હોય છે તે તો કેટલી મસ્ત હોય છે તે દહીં અને બેસનથી બનતી હોય છે. ઘણા લોકો એને પીવાની ખુબ પસંદ હોય છે મને તો ખબ ગુજરાતી કઢી મનતો ખુબ પસંદ છે તો તમને પસંદ ગુજરાતી કડી
હા ભાઈ મને પણ ખૂબ ભાવે છે જે કડી એને ખીચડી આપણે ખાઈએ છીએ મિક્સ કરીને. તો તો આપણા જે ગુજરાતી થાળીઓમાં પણ આપણને મળી જાય છે કારણ કે અમારા ઘરે પણ જે અમુક વ્યવહાર દ છે એટલે કે જે અમારા ગુરુવાર ના દિવસ અમારે આ કડી અને ખીચડીનું પ્લાન હોય છે અને ખીચડી પણ એમાં ઘણા બધા પ્રકારની બધી દાળ પણ નાખવામાં આવે છે અને ભાત હોય છે અને જેમ કે મગ પણ એમાં નાખે છે અને ઘણા બધા પ્રકારના કઠોર થી બનેલી હોય છે અને તે આપણે ખાઈએ તો આપણે હેલ્થ માટે ખુબ સારું છે. કારણ કે મેં પણ એ પણ સાંભળ્યું છે કે જે ખીચડી છે તમે જે કીધું કે માંદા હોય ત્યારે આપણને ખુબ કામ આવે છે છે અને જે એકદમ આપણા માટે ખૂબ હેલ્ધી પણ છે. અને ઘણા બધા લોકો જીમ જે બા ફિટનેસ રાખે તો માટે એક ખાય જ છે કારણ કે એમાં એટલું બધી આપણને શકટી મળે છે. અને આપણે સ્ફૂર્તિ બનાવે છે એટલે કે આપણે એ બધી વસ્તુ ખાવું જોઈએ આપણા શરીરમાં સારું સ્ફૂર્તિ બને અને ખુબ સારી રીતે આપડણે ફિટનેસ સારી બને. કારણ કે તમને એ પણ ખબર છે કે ઘણા બધા દેશોમાં કે પછી ઘણા બધા પ્રકારના શહેરોમાં એ ઘણી બધી પ્રકારની રિસી છે જેમ કે ફાસ્ટ ફૂડમાં મંચુરિયન છે નૂડલ્સ છે કે પછી ટ્રિપલ રાઈસ છે એ ઘણી બધી જે ફાસ્ટ ફૂડ છે ફાસ્ટ ફૂડ હોય છે તે ઘણા બધા શહેરોમાં વિખ્યાત પણ છે અને જે દિલ્હી શહેર છે તેમાં તો જે એમાં એ જે મોબસ છે કે પછી હવે ચિકન મોમસ છે પછી નોનવેજ મોમસ છે એ ખુબ ફેમસ છે. અને આલુ ટિક્કી પણ ખૂબ ત્યાંની ખુબ ફેમસ છે એટલે કે એ બધી જે શહેરો છે દિલ્હી છે પછી કોલકતા છે કે પછી બંગાળ છે તમને હૈદરાબાદ છે તમને ખબર હૈદરાબાદમાં જે બિરિયાની બને છે નોનવેજ વાળી તે ખૂબ ફેમસ છે અને ઘણા બધા હૈદરાબાદમાં ફરવા જાય તો પછી એ બિરિયાની ખાધી તો શું આવ્યો તને જઈને આવ એવું પણ બધા કે છે એટલે મારે તો એકવાર ત્યાં જવું જોઈને જવું છે અને જે હૈદરાબાદ ની બિરિયાની છે મારે ખાવું છે. કારણ કે મેં પણ આમ વિચાર કરી રહ્યો છું કે ત્યાં ની મારે જે બિરિયાની છે તે તો મને નાનપણથી ખુબ ભાવે છે. અને હું જ્યાં રહું છું ત્યાં પણ એક જગ્યા છે ત્યાં પણ ખૂબ ફેમસ છે અને ઘણા બધા લોકો ત્યાં ખાવા પણ આવે છે. એટ બીજની તો બધા જ લોકોને પસંદ છે હમણાં તો જે ફિફ્થ જુલાઈ પણ બિરિયાની ડે કરીને એવું પણ ગયો હતો એટલે કે આવી બધી ડીશસ ના પણ બધા ડે હોય છે અને બધા લોકો સારી રીતે બધી ડીસસ ની ઉજવણી કરે છે. એટલે આપણા એમ તો ગુજરાતીઓમાં તમે જે કીધું ઊંડુપુરી શાક કે પછી સેવ તમતરનું શાક એ આપણા દેશમાં કે પછી આપણા અનેક શહેરોમાં ખૂબ ફેમસ છે. કેમ કે જે બધા વિદેશીઓ છે તે પણ આપણા જે ગુજરાતીમાં જે બીજી બધી સંસ્કૃતિ કે પછી આપણી ગુજરાતીની વાનગીઓ વિસે ખુબ જાણે છે. અને એ લોકો પણ બધું ઈચ્છે છે કે હું પણ આ બધી ડિસીસ ખાઉ છું એ લોકો પણ એમ બધાને ખૂબ શોખ હોય છે અને એ લોકોને પણ ખૂબ ભાવે છે એમ એટલે આપણે ગુજરાતીઓમાં પણ વાનગીએ તો ખુબ સારી રીત છે. અને બીજું તો તમને એજ કેવા માંગુ છું કે જે આપણા જે ગુજરાડીઓમાં જે હોબાળુંને છે. તે પણ ખૂબ ફેમસ છે કારણ કે અમારા ઘરે પણ ઉબડી અમારે ઘરે જ બનાવી છે પરંતુ ઉબડી તો ઘણી બધી જગ્યાએ બધું વિખ્યા અલગ પ્રખ્યાત પણ છે. અને જે સુરત શહેર છે અમદાવાદ શહેર છે ત્યાં ફેમસ ઉબેડી સ્ટોલ પણ ખોલવામાં આવે છે અને ઘણા બધા લોકો તો વલસાડમાં પણ એ ઘણી બધી સ્ટોલ ખોલે છે અને વલસાડમાં પણ ઘણા બધા લોકો સારી રીતે બનાવે છે અને ઘણા બધા લોકો ખાવા પણ આવે છે. કારણ કે ઉમાં ઘણા બધા પ્રકારની જે શાકભાજી હોય છે જેમ કે પાપડી છે. પછી શકરિયા છે. કે પછી રીંગણ છે બટાકા છે કે પછી અન્ય કોઈ પણ એ ના. બધા નવા નવા પ્રકારના જે પણ શાકભાજી હોય છે તેમાં નાખે છે અને ઘણા બધા લોકો ખૂબ શાંતિ દેખાય છે કારણ કે એ કેવી રીતે બનાવવામાં આવે છે કારણ કે તે માટલામાં બનાવવામાં આવે છે અને બધી શાકભાજી કે બધી વનસ્પતિ અંદને નાખવામાં આવે છે બધી ચટણી બધી મસાલો એલું ખુબ પેલું ઘર ને બધું નાખવામાં આવે છે. અને પછી એને તૈયાર કરવામાં આવે છે અને પછી માટલું ચડાવે છે અને પછી એને બધું સળગાવીને બધું બધું કરે છે એટલે કે જે બળ્યું છે એ રીતે બણરી ખુબ સારી છે. અને ખુબ સારસ લાગે છે અને અમારા ઘરે પણ અમે ઘરે જ મોસ્ટલી ઘરે બનાવીએ છીએ. અને અમારા ઘરના બધા લોકોને ખૂબ ભાવે છે. શું તમે પણ જે ઉબાડય્યું છે એ પણ તમારી ઘરે બનાવ્યું હશે ને કે પછી તમે બહાર થી જ લાવ્યો છો.
હા ભાઈ ઉ બ તો અમે બનાવીએ જીએ અને ખાઈએ જીએ અમે તો બું ઘરે જ બનાવવાનું પસંદ કરીએ છીએ. કારણ કે અમને આવડ છે તેટેચીકાને અમે ઘરે જ બનાવીએ છીએ કારણ કે વનવતા વનવતા જે પરિવાર જે એકબીજા સાથે ભેગા મળે તો તેના સાથે જ મસ્ત ત્યાં ઉમંગનો જે માલ હોય છે તે અલગ જ પ્રકારનો હોય છે. હોય છે તો અમે તો કબેડયો બનાવી તો ઘરે જ બનાવીએ છીએ અને ખુબ આનંદ થી ખાઈએ. અને તમને ખબર છે કે રોટલા અને ઠેપલા એ તો આપણે ગુજરાતીની ફેમસ જે વાનગી છે ેલેટ આપે તો ચ ખાય ને તો ખૂબ મજા આવે છે અને તેને આપણે શસ રીતે પણ આપણે ખાઈ શકીએ છીએ. આ મીઠી ના થેપલા હોય છે બાજરીનોો રોટલો હોય છે જુવારનો રોટલો ભાખરી આ બધો. ગુજરાતી રોટલી અને ઠેકલાઓ હોય છે તો મેં તો ખુબ ખાવઉ છું અને મને ખુબ પસંદ છે. તમને ખબર જ છે જયારે લગ્ન સિઝન હોય છે તો તેમાં આપે ગુજરાતી વાનગીઓમાં બા હુંડી છે મોહનઠાર છે આપ જે બે. સો જે ગુજરાતી મીઠાઈઓ છે તે ખુબ ફેમસ છે અને લોકો ખુબ પીવાની. પસંદ કરે છે મ તો વાસ ખુબ ગમે છે અને મોળ પણ ખુબ ગમે છે. અને જે સુરતી ધારી હોય છે તે તો સુરતના લોકો. ખૂબ પસંદ કરે છે અને ગુજરાતના બધા જ લોકો પસંદ કરે છે. લાપસી અને લપસી તો આપણા ગુજરાતીઓમાં બધા જ લગ્ન તહેવારમાં હોય છે. અને જયારે પણ શુભ પ્રસંગ હોય છે ત્યારે લ બનાવવામાં જ આવે છે. અને સુખડી પણ બનાવે છે તો આ બધી જે ગુજરાતી વાનગીઓ છે. તો મને ખુબ ગમે છે અને ક પણ બહાર જાઉાવ તો ગુજરાતી જ વાનગીઓ ખાઉં છું. પણ તમને જો લાગે છે કે તમે તમને બિરની ના પગલું છો કેમ કે તમને જે ત કીધું કે તમે બિરયાની ખાવામાં હૈદરાબાદ જઈ રહ્યા છો તે ઘણી સારી એવી બાબત કહેવાય છે પણ તમારે એક ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે ગુજરાતી છે તો આપણે આપણું ગુજરાતી જે ખાવાનું છે તેના હંમેશા આપણે પ્રથમ મહત્વ આપવું જોઈએ કારણ કે ગુજરાતી ખાવાના ન લીઘે આ આપણો જે દેશમાં ઘણા બધા જગ્યા પર ગુજરાતી ખાવાનું ફેમસ છે. અને ગુજરાતી ખાવાનું આપણા શરીર માટે ખૂબ હેલ્ધી અને સારું હોય છે. જે તમે બિરિયાની કીધી તે તો સાઈ તો છે. પણ તે એક ટાઈપને આપણા પા શરીરમાં ગરમ પણ પડે છે તો આપણે એને લિમિટમાં જ ખાવું જોઈએ અને જે ગુજરાતી ખાવાનું છે કડી ખીચડી ને ભરી વસ્તુ તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સારું તો ભાઈ આપે મળીએ આગળ પણ આવી રીતે ગુજરાતી થાળીઓ અને વાન જે કઈ પણ છે તેના વિશેે રૂબરૂ મળીને વાત કરીશું.
હા ભાઈ સારું આપડે તમને એજ કેહેવા માંગુ છું કે જે આપડા જે નજીક એવું જે બિરિયાની છે ત્યાં આપડે સાથે રૂબીરૂ મળશુ અને થોડાક દિવસ આપડે. પ્લાન બનીને આપડે સારી રીતે ખાવા જશું સારું કે મળીએ ત્યારે પાછા વાતચીત કરીશું.